હલો.
હલો, કેમ છો બેહેન
હું મજામાં છું તમે કેમ છો?
હું બી મજામાં છું
અરે જોઓ ને છે ને ઓલા તો હું એ બહુ જ કન્ફ્યુઝ થાઉં છું. ત્યાં છે ને મૃત્યુભોજ છે તો હવે ત્યાં ખાવાના વિચાર કરો છો કે નહીં તમે શું કરો છો?
અમારા પુરાના સમયમાં તો મૃત્યુભોજ માં ખાવાનું ન માનતા કહેતા કે અત્યંત તે શાંતિ ન થાય અને ખાનાર તે પાપ લાગે. ખાસ કરીને માંસાહારી ભોજન હોય તો એ બિલકુલ ન ખાવું
બિલકુલ તે તો તમે ખુબ જ સારું કહો છો પણ જોઈએ ના અ હું પણ બહુ જ કન્ફ્યુઝ થઉં છું. એક તરફ તો મનમાં શોખ છે બીજી તરફ પરિવાર વાળાઓ કહે છે કે ખાવું જોઈએ. હવે શું કરીએ એજ ખબર નથી પડતી
પણ આજ કલ તો સબુ શાકાહારી જે છે ને દાલ રોટલી શાક દહી ભાત કોની માંસ નથી. ફિર ભી મનમાં સંકોચ થાય છે,
સંકુચ થવો જ જોઈએ મૃત્યુ પછી ના તેર દિવસ સુધી અપવિત્ર માનીએ છી ઘરમાં અન્ન ખાવું બહાર ન ખાવું. અમારા માતા પિતા તો કહેતા હતા કે ભોજન કરવું. તો ઘરમાં જ કરો મૃત્યુ ભોજમાં ન જાઓ અમારા વડીલો હંમેશ અમને એવું જ વિચાર આપતા હતા. કે ઘર કોઈનું મૃત્યુભોજ થઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે તો ત્યાં ભોજનમાં નહી જવું જોઈએ
પણ બેન આજ ના જમાનામાં પરિવારનો સાથ આપણે પણ જરૂરી છે કાકા ના પુત્ર કહે છે કે તુમ બધા આવો ખાવો સાથ આપો તેના મન તે શાંતિ થાય અકેલા છોડાના નથી
હા એ તો તમે બિલકુલ સાચું કહ્યું પણ જો શસ્ત્રમાં શું કહેવામાં આવે છે. કે મૃત્યુ પછી ના ભોજનમાં ભાગ લેવો, તે પિંડદાન ના ભાગરૂપે ગણાય છે. અને સ્ત્રીઓ માટે ખાસ સાવધાની રાખવી પડે છે.
હું તો બસ પાણી પીન જાઈશ અથવા, ફલ લઈશ પૂરો ભોજન નથી કરવાની તમે,
ઓહો તો તમે તો ખાવાના નથી પછી તો, મને તો લાગે છે કે કાઈ ખાઈ લેવું જોઈએ. અ સ્વર્ગીય કાકા છે. હંમેશા કહેતા હતા કે ભૂખ્યાને અન્ન આપો. તેના આત્મા માટે અન્નદાન રૂપે જ ગણાય છે. અને પરિવારને દુખમાં સહારો આપવો પણ ધર્મ છે.
એ થી મૃત્યુ ભોજ નો અન્નખાના પછી ત્રિપંડી શ્રાદ્ધમાં સમસ્યા આવે અને ઘરમાં સ અશાંતિ થાય
અરે હા બહન એ તો પુરાણી અફવાઓ છે. આજનો સ તે પણ કહે છે કે શુદ્ધ ભાવથી ખાવું તે ઠીક છે. શોકમાં પણ શરીરને તાકત આપવી પડે છે. અમે બધા દિવસથી રો રો ને થાકી ગયા છો.
એવમ સાચું છે. હૂ તો પૂરી રાત નીંદ નથી આવે શરીર પણ કમજોર લગે છે.
તો જાઓ થોડુંક દહી ભાત અથવા ખીર ખાઈ લેવ. પૂરો ના ખાઓ તો થોડું તો અવશ્ય લઈ લેજો સ્વર્ગિય કા કા ના આત્મા પણ ખોડી થશે કે બધા
તમે કહો છો તે પણ વિચાર કરવા જેવું છે. પહેલે તો હું ન ખાવાની જ હતી પણ તમારી વાત સુનતા સુનતા મન બદલાય છે.
જુઓ અમારા ગુજરાતી સમાજમાં પણ બદલાવ આવ્યો છે. પહેલે તો સ્ત્રીઓ બિલકુલ ન જતી હતી. પણ આજ તો બધા જ જાય છે. પરિવાર નો મેલ મિલાપ પણ જરૂરી છે.
બિલકુલ બહેન કાકા તો પરિવાર બહુ જ સજ્જન છે તેને આપણ સાથ આપીએ તેની આત્મા તે શાંતિ મિલે.
બિલકુલ અને ખાનાર વખતે પણ ઓમ શાંતિ કહેતા રહેેજો આપડા મનને પણ શાંતિ મળશે અને એમને પણ.
અચ્છા તો થોડકું દહીં અને ભાત લઈશ તમે
અહ તમે સાચું કહો છો કે ચાલો આપડે થોડું ઘણું તો ખાઈ લઈએ. અહ આમ માંસ મધિરા જેવું કશ-કશું જ નથી. તો કઈ નહી આપડે બિલકુલ શુદ્ધ શાકાહારી ભોજન છે. જેમ કે દાળ ઢોકલી, ઊંધિયું રોટલી, શાક, દહી ચાવલ આ અને મીઠાઈ
અચ્છા તું તો થોડું દહી અને ભાત લહીશ તમે
હું તો થોડું ઊંધિયું અને ખીર લઈશ. શરીરને તાકત પણ મલી જશે અને મનને શાંતિ પણ થાય.
તમને આ વત કરીને બહેન હલકુમ થઈ ગયું અકેલે સોચતા તો બહુત ઉલજન થતી.
એજ ને જીવન છે બહેન. આપડ પણ એકબીજાના સાથે આપીએ આપડે જો એકબીજા નો સાથ આપીએ તો દુઃખ પણ હલકું થઈ જાય અને સ્વર્ગીય કાકા પણ આપણને આજ શીખવતા હતા
સાચું સાચું ચાલો અબ ભોજન તરફ જઈએ અને બંધાને સાથ લેતા જઈએ
હા અને અમ આપડે ઓમ શાંતિ ઓમ શાંતિ એવું તો કહેવું જ જોઈએ
હા આપને ઘર જઈને પણ થોડકું ફલ અને દૂધ લેવાની પૂરો ભોજન ન કરીએ વાર્તાલાપ ઓર ભાવપૂર્ણ ધીરે બોલે તો આસાની
હા તો જો આજકાલનો જમાનો એવો થઈ ગયો છે કે જેમ જેમ અ લોકો ના ભાવ બદલાય છે વિચાર બદલાય છે એ પ્રમાણે આ જે મૃત્યુ ભોજ નો જે આયોજન છે એ ઓછો કરી દેવામાં આયો છે કારણ કે લોકો આમ પણ ઓછું જમે છે કે જમતા નથી એવું કેહે છે કે પાપ લાગે છે ને એવી બધી સમસ્યાઓ હાલ્યા કરે છે તો મૃત્યુભોજ મારા વિચારથી પણ ઓછું કરી દેવું જોઈએ નાના બાળકોને સ્કૂલમાં ભણતા બાળકોને મૃત્યુભોજ કરાવી દેવો જોઈએ જેનાથી અ એમને પુણ્ય પણ પ્રાપ્ત થાય અને મનને શાંતિ પણ થાય એટલે ધીરે ધીરે સમય જેમ જેમ બદ લાઈ રહ્યો છે તેમ તેમ મૃત્યુ ભોજ નો જે આપડા અ પહેલાનો જે સંસ્કાર માનવામાં આવતો હતો એ હવે ઓછો થઈ રહ્યો છે હવે લોકો મૃત્યુભોજ પણ લિમિટમાં રાખે છે બઉ વ ધારો નથી કરતા બધા લોકો એમાં આવતા જતા નથી પરિવારના સદસ્ય સભ્યોને તો જોવો આવું જ પડે છે પણ એમાંથી પણ કેટલાય લોકો એવા હોય છે જે લોકો મૃત્યુભોજ નથી લેતા
બિલકુલ સાચું કયું બહેન
જ્યારે આપણે અ આ સમસ્યા આવા જે કુરીતિઓ છે એમને સમાજમાં બદલાવ લાવો જોઈએ ધીરે ધીરે આપણને આ સમસ્યા આવી અ જે સમાજની જે પહેલાના ઘડતર છે એને આપણે ધીરે ધીરે રોકી દેવા જોઈએ ઓછા કરી દેવા જોઈએ જેમ પરિવર્તન આવે છે એવી રીતે આપણને પણ સંકળાવું જોઈએ કે પરિવર્તન બઉ જ જરૂરી છે જ્યારે આપડે પહેલા અમ ના સમયમાં મૃત્યુ ભોજમાં કેટલી બધી સામગ્રીઓ બનાવતા હતા લાડવા બનાવતા હતા પછી આ બધું છે એ પરિવાર જેના અમ સ પરિવાર નું સદસ્ય જેની મૃત્યુ થઇ પામી ગયો છે એ એના ઉપર પણ બહુ ભાર પડે છે પરિવાર વાળાઓ ઉપર પણ મૃત્યુ ભોજ નો ખર્ચો એ પણ બઉ ભાવ ભાર પડે છે. એટલે સાદગીથી અને ઓછા ખર્ચામાં નીપટી જાય એ પ્રમાણે આપણને મૃત્યુ ભોજ નો આયોજન કરવો જોઈએ કા તો બિલકુલ સમાપ્ત જ કરી દેવો જોઈએ કારણ કે આ સમસ્યા આ જે અમ રીતિ છે એ હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ઓછી થઈ ગઈ છે.
તેમજ સાચૂ થયું બેન
ચાલો તો પછી આપડે કોક બીજા વિષય પર જરૂરથી ચર્ચા કરીશું હમણાં તો આ દુઃખદ વિષય પર પણ ચર્ચા કરવી બનતી જ હતી ચાલો તો ફરી મલીશું તમે પણ તમારો ખ્યાલ રાખજો જે શ્રી કૃષ્ણ આવજો